એસી કૃષ્ણ બેન.
હા, હા, હા.
બોલ હું બુલાએ અત તારા. બ્રિચુ બપોર માં તન મગો ફોન કરું.
હા, બોલો.
એટલે. કઈ નઈ શું કરતા તા?
કઈ નહી અઈ યા રિલ્સ જોતી થી બેઠી બેઠી. કંટાળો આયો તો મેં કીધું રીલ્સ જો
હાચી વાત છે. એ હારું નઈ ટાઈમ પા એટલે કોઈ હોય કે ના હોય પણ આપડો ટાઈમ ઈઝીલી પસાર થઈ જાય એની જોડે. કેમકે આ એક વસ્તુ જેવી છે ને કે આપડે ખાલી વિચાર્યું હોય કે લાએ ને પાંચ દસ નીટ જોઈ લો એમાં જે એક કલાક ની ત્રી જાયને તો એ વાર ના લાગે.
હા, અત્યારે તો હવે ટેકનોલોજી એવી છે.
હાચી વાત છે. ટેકનોલોજી તો બહુ આગળ અત્યારે પહોચી ગ છે. હમ્મ, બોર ના થાય હાચી વાત. એટલે હું તો એવું જ માનું કે જો ગમે તે વસ્તુ નું જે જો અહ લિમિટમાં ગમે તે વસ્તુ યુઝ કરીએ આપડે વાપરીએ હારું જો એનું પછી અહ વધારે જરૂરિયાત કરતા વધારે વાપરીએ તો પછી એનું નુકસાન પણ એટલું જ જોવા મળે આપણને. હાચ્ચે એટલે જો ને ટેકનોલોજી અત્યારે કેટલી બધી આગળ વધી ગઈ છે હું તો આ વાત કરું તો આ ઈ પેમેન્ટ બધે થઈ ગયા છે ફોન પે, ગૂગલ પે એના લીધે આપણું કામ એટલું સરળ બની ગયું છે ને કેની વાત જ નહી, અજુ પહેલા તો આપડે બેંકમાં બેંકના હમ, બેંકના એટલા બધા આંટા મારવા પડતા હતા. તારે આપણને ખબર પડે કે આપણું બેંક બેલેન્સ કેટલું છે, કે કોઈ પૈસા પૈસા આ્યા હોય તો એન્ટ્રી પડાવ અત્યારે તો બધું જ ખાલી ડાઉનલોડ કરી દઈએને બેઠા બેઠા બધું, આપડ બેંકનું આખું સ્ટેટમેન્ટ આપણને ખબર પડે. કે કોને આપડણે કયા પૈસા કઈ નાખ્યા અને કેટલા આપણને આયા છે. કોના દ્વારા આવ્યા છે બધું ખવા
હા અને કોઈને પેમેન્ટ કરવાનું હોય તો એ બેસ સેકન્ડમાં થઈ જાય.
હમ, જેમ કે જો ને ફોન પે ગૂગલ પેમાં કોઈ ચિંતા જ નહી. કોઈ ફેસ ટુ ફેસ ના મળે ફટાક દઈ ને થઈ જાય, પછી આપડે બાર ગયા હોય ને પ ત્યા ભૂલી ગયા હોય. તો એ આપડું કામ થઈ જાય, અત્યારે તો કોણ પૈસા જોડે લેતું જ ન કો આના લીધે તો.
ઓનલાઈન જ રા
હા, અન ઉં તો એવું જ તો કે હારું કેવાય કે એક આપડી હિસ ટ્રી તઈ બને તો આપડે કાલ ઉઠીને જો કોકને પૈસા આલ્યા હોય ને ભૂલી જાય કો તો હમે વારું ભૂલી જાય તો ફટાક દઈ ને ફોનમાં બતાવે કે જો ભઈ મેં તને આ ટાઈમે આટલા પૈસા તને મોકલ્યા છે એમ
હા.
અને કોકના દ્વારા આપણે નખાતા હો તો એ હામે વારાને આપણે સ્ક્રીનશોટ નાખી દઈએ કે જો ભઈ મારું આ પેમેન્ટ થઈ ગયું છે એટલે ટાઈમનો બચાવ જોવા મલે અને એના લીધે ઘણું નવું નવું આપણને શીખવા મલે
હા અત્યાર તો એ આઈ એ બઉ ચાલે છે.
બોઉ એ આઈ થી કેવા ફોટા ન બોટા લોકો બનાવે જો ન એક બીજાના ફેસ ચેન્જ કરી કરી ન મોઢા મૂકી અને પછી બઉ બધું એક ડિટ કરીન બનાવે
અ ત હા તે તો પેલા કાર્ટૂન બી એ આય ના બઉ
બૌ ચાલે બઉ ચાલે આપડે કોક માણસ કઈ ના હોય અને જો એને ઊભો કરવો હોય તો એ આઈ કર દે એવું જેમ કે આપડે ફોટા અને ફ્રેન્ડ ગ્રુપમાં ફોટા પાડતા હોય તો એક ફ્રેન્ડ આપડું ના આયુ હોય પન આ આપડે એનો બીજો લફોટો આલ્યે તો એમાં એવો જોઈન કરી આલેને બધાન જોડે જ ભેગો
હા ને કંઈ આપડે પૂછવું હોય બેસી એમાં આન્સર આઈ ગયા એમ.
હમ્મ, હાચી વાત છે. હા એ આ ચેટ જી પી ટી ચેટ જી પી ટી ને એની વાત કરો કલા કલોડ એ આઈ ને ચેટ જી પી ટી ને એ તો બધું ફટાફટ આમ ખ ખશું બી કેલ્ક્યુલેશન કરવું હોય કે એવું તો અત્યારના મુ મ મોટા ભાગના બધા યંગસ્ટર્સ ને એ બધા છે ને એ તો ચેટ જી પી ટી એજ ભણતા હોય. હું જે જોઉ ને બધા એજ પ્રોજેક્ટ
અહ અત્યારે પણ એજ વાપરું છું આમ બધું આમ
હમ્મ, તો મારે મારે એવું છે અમે તો આખો પ્રોજેક્ટ એક સાઈબર સિક્યોરિટીને એ આઈ જોડે જ બનાવડ્યો હતો. પણ એટલો જોરદાર ને માર્ક્સ પણ સારા આવેલા પણ એવું નહીં પણ પાછું આપણને કે એ આઈ જોડે વાત કર તા આવડવું જોઈએ કે કેવી રીતના ચેટમાં વાત કરી છે આપડણે એને સમજાવવું પડે થોડું. કે આવું આવું મારે જોઈએ છે. પ્રોમટ આપડે આપીએ એ રીતના આપણને જવાબ પછી આલે.
હા હા.
એટલે. તા અતારે જુવો ને આ ટેકનોલોજી કેટલી બધી પહેલાના હું જમાનાની વાત કરું તો આપણેે બહારના આપડા જે રિલેટિવસ બધા વિદેશમાં રતા હોય એ લોકો જોડે વાત કરવી હોય તો કેટલી તકલીફ પડતી તી કે અને જેમ કે વિડીયો કોલની તો અલગ વાત પણ ફોન પર એ સાદો ફોન કરે તો એમાં રોમિંગ ને એવ બધું એટલું બધું કપાતું તુંતું. પણ અત્યારે તો હોટાત દ એક જ રિંગ કરીએ ને એક જ પહેલી જ રિંકે ઉઠાવી લ ને એવો એચ. ડી વિડીયો કોલય થાય જો આપડું હારુ નેટ કરાયું હોય તો.
હા એ તો છે.
એટલે આવું બધું છે ટેકનોલોજી આવી રીતના વધી ગઈ છે. છતા આ ઘરકામની જોવા તમ નહી જોતા. કેવા લોકો મસ ઘી ને મશીન ને બસીન બધું લાવે છે વાસણ ઘસવાના ને લોટ બાંધવાના.
હા અત્યારે તો રોબોટ બી આયે. ને રોબોટ આપડે જોડે હોય. ફરે.
તાર અને આ એલેક્સા ન બધું છે એ બધું નઈ કામ કરતું કેટલું બધું ઓટોમેટિક કેસ સી ની વાત કરીએ તો આપડે ખાલી બુલીએ ને એ સી ચાલુ થઈ જાય એના અંતે પણ એક જોતા ઉંતો કઉ હમ્મ, સાચી વાત છે સેન્સર વાળા દર વાજા ન ને ન અ પાણીના નળ ને બધું સેન્સર વારુ હોય. પણ બઉ હારું એમ કે ટેકનોલોજી આપણને ઘણી બધી જગ્યાએ એટલે સારું જેમ કે આ મોટી મોટી કંપનીઓમાં કેવું એ આઈ થી ન બધું કામ કરવામાં આમ હામે જોઈએ તો વર્કરોની બચારાને બધી શું કેવાય કે આ બધા જોબ વગર બેરોજગારી વધે થોડી ઘણી વણ ટાઈમનો બચાવ થાય એક બાજુ એવું છે એટલે ફાયદાય છે એના ન ગેરફાયદાય છે.
હા એમ તો છે પણ એ બધી આડસ બી એટલી ને આપડે કામ એટલું ઓછું થાય એટલે પછી બધું મશીન થી થઈ જાય એટલે આપડે કામ જાતે કરીએ ન એટલે આડસેય આવે
અને અ આવું જેમ કે બધા જો પેલા કશું ચેટ જી પી ટી કે એવું હતું નહ એટલે બધા છોકરાઓ, પોતાનું દિમાગ વાપરે અત્યારે તો સ્ટોપ જ થઈ ગયોું એટલે બધા લેઝી બનવા માંડેલા.
હા એ તો છે.
એવું છે એટલે પછી પછી આ બેરોજગાર વધી જાય, એ આઈ ના કારણે અને શું ખબર કે કદાચ આવી ભવિષ્યમાં આપણે જે રોબોટ બનાવ હોય, અને એ જે આપણા પર વાર કરી જાય.
હા ત્યારે તો એ એું એવું બી થાય છે ને.
પોતાના જ બના ખબર ન ફેક આવતું હોય કે પણ રીલ્સમાં બહ બતાવે કે પોતા એનું જ રોબોટ ક ક્રિએટ કર્યો હોયને પછી એને જ મારી નાખે એવું. ખબર નય પછી એ ફેક
રીલ્સમાં બી એવું હોય છે કે આપડા ફેક અકાઉન્ટ બધા બને્યા છે, આન તે, બધા દુરુપયોગો થાય ને, એવું બધું થાય
સાચી વાત છે.
એટલે પછી, આપડે જેટલું બને એટલું ઓછુંવા કરીએ, એટલે સારું.
હમ, સાચી વા અને, અને આ ગેમોની. એની વાત કરું, તો છોકરા કેટલી બધું આ ફ્રી ફાયર, ને પબજી નાનતી, ગેમો. બધી કેવી, કેવી એટ રોમે છે અને પછી જે લિમિટમાં રમેતા હચયત, પણ આ અમુક લોકો. તો લેવલો પાર, કરવા પૈસાની જરૂર પડે. તો એમના મા બાપના સિત્તેર, સિત્તેર હજાર. અમાર તો કેટલાય મેં અમારા, ગામમાં જ કેસ જોયા છે. કે પાસઠ, પાસઠ હજાર છોકરાઓ બગાડી, નાખે તો અમે ભણની ર તું પણ એ ખાલી લેવલ પાર, કરવા માટે. હવે આ ગેમો જેને બનાવીએ એવા જ દિમાગ થી, બનાવે કે આ જે છોકરો જે એમનું બીજે દિમાગ લગાવવાની જગ્યાએ જે લગાવવાનું છે, એ પડી મૂકીને ગેમો પાછળ, થ એટલે
અને, કે એમા . ને પછી, વિચારો.
હમ, અને એમનું બાઇન્ડે પાછી એ રીતના જ ના થાય, એટલે એવું. છે, કે બધી વસ્તુ જેટલી માપમાં વાપરવામા, આવે એટલું સારું.
હા, એતો છે.
હમ. આમ જોવા જઈએ, તો ફાયદા છે, જેમ કે સ્કૂલોમાં ને એમાં પ્રોજેક્ટર, ને એના લીધે છોકરાને જે બધું, ખાલી થિયોરેટિકલ નોલેજ મળ. ત એના જગ્યાએ પ્રેક્ટિકલ નોલેજ લેવાની, તક મળે જે વસ્તુ ખાલી ટીચરોના મોે થી જ સાંભળીને જ એ લોકો, બધું કેચઅપ કરતા હતા એની જગ્યા, હતા પ્રોજેક્ટર પર એ લોકો જોઈને, શીખે. તો એ લોકોના મગજમાં. ધર સારી રીતના, બેસી શકે. પછી, જેમ કે. આવી રીતના બધી નવી, નવી એપો ડાઉન એપો બધી ક્રિએટ, થાય છે. તો એના લીધે જુ મી એ બધું અરેન્જ કરી, અને એના કોરોનાપડને, પડાવિક બધી સિચ્યુએશન ચાલતી તી હવા આ ટીચરઓ.
હ ઓનલાઈન ક્લાસ હવા અને એ બધું ચાલતું જ હોય.
સ્ટુડન્ટ હોય એમને બધું હેન્ડલ કરી લેતાતા ઓનલાઈન ક્લાસથી એમ.
અત્યારે ઓનલાઇન ક્લાસ તો એટલા ચાલેને મેં બે ત્રણ મહિને ઓનલાઈન જ કર્યું હતું ક્લાસ જૂમ મિટિંગમાં
એવું હમ્મ, સાચી વાત છે એટલે એવું છે કે અવે એ ભાઈ અમુક અમુક જગ્યાએ ટેકનોલોજીનો સારી રીતનાય વપરાશ થાય છે અને અમુક અમુક જગ્યાએ દુરપયોગ પણ થાય છે જેમ કે આ સાયબર ફ્રોડ ને બધું કેટલું બધું ફ્રોડ નું થાય છે.
હા આપણે એક ઓ ટી પી આવેને આપણેે કહીએ તો ખુ અકાઉન્ટ હેક થઈ જાય.
અટેકને બધા બહુ બહુ અટેકો થાય છે. લોકો માણસોને જ અંદરના જ લોકો માણસોને લાલચ આલી અને કેય કે તમે આ લિંક પર ક્લિક કરો આવું આવું થશે પછી માણસોય પાછા હમે આઈ જાય.
હા એટલે પછી તો આપણા
હા એવું છે હાચી વાત છે પણ શું કરીએ પણ હું તો એવું જ કહું કે જો માણસ તો નહીં આલું બધું ફોનને એવું વા પરે તો બધું એવું જ નહીં કે એવી જ વસ્તુ જે અમુક વસ્તુ એટલે ક્યારેક ખાલી કોમેડી વસ્તુ જ જોઈને હસવું હસી ખાઈને ટાઈમ પાસ ના કરો જે એમને કેટલીક કામમાં આવે છે આવા બધા કિસ્સાઓ જોતું રહેવું જોઈએ તો પોતે પણ એ એલર્ટ રેહ એમની લાઈફમાં અને ગવર્મેન્ટ આપણી સરકારે પણ અમુક કેમ્પને એવા આયોજન કરવા જોઈએ અને બધાને એલર્ટ કરવા જોઈએ જોકે એ તો જેટલું હ જરૂરી બને છે એટલે એમના થઈ શકે છે એટલું તો કામ કરે જ છે.
હા.
પણ બધા જો આવું થાય તો આવું રીતના ફ્રોડની ઉભું થવાની શક્યતા ઓછી રે એમ એટલે કઈ નહીં. મલીએ ત્યારે બધું ચાલ્યા કરે પણ એ તો આવું બધા જ એટલું અંદર એટલે પોતાના માથામાં વાગે ત્યારે શીખે એવું છે એ વસ્તુ.
હ.
હમ્મ, ચાલો મલીએ તાર આવજો આ બાજુ આવો તાર.
હા, ચોક્કસ.
હ